હલો
હેલો હલો બોલો
ચુંકરો સાહેબ
બસ બસ મજા તમે પો
મજા મજા શું ચાલે
શાન શાંતિ ચાલે છે
એવું છે
હમ
કાલે તમે ક્યાંક રખડતા હતા એવું વાત સાંભળી મે. અહિયાં આ બાજુ આપડી બાજું અરે આપડા રિયામાં.
ઓકે એ બાજુ હાતો બોલોને શું હતું?
શું રખડતા હતા કામ ધંધો નય.
ના ના યાર કંઈક કામથી જતો હતો એક મિ ત્રનો ફોન આવ્યો હતો બોલે અહીંયા આવોને કે બોલે ગવર્મેન્ટનું થોડું કામ છે મે કે સારું આવું.
અચ્છા, મન તો લાગ્યું કઈક કામ થી નીકળતા હશો. એકા નવરા હશું એટલે.
ના ફોર્મ ભરવાના હતા એમને એટલે.
અચ્છા, અચ્છા ભરાઈ ગયા.
હો ભરાય ગ્યા
સેના ફોર્મ હતા
આ કંઈક પાણી એમને તકલીફ છે ને તો બોલે પાણી માટે અરજી કરીએ તો બે ત્રણ ફોર્મ ત મે કીધુ લાવ ભરી આપુ
પાણીને તો અમારા ભી થોડા ટાઈમ થી ગણો ને એક મહિનો થઈ ગયો હો પાણી નુ થોડા દિવસે આવો થોડા દિવસે બંધ રહી એવું ચાલે છે તો કઈ અત્યારે છેવું કઈ તકલીફ આપડે પાણીની શોર્ટેજમાં કઈ એવું
પાણીમાં બધી જગ્યાએ અમુક અમુક એરિયામાં છે નજીકના એરિયાઓમાં અમુક અમુક કિલોમીટર છોડીને અમુકોક વાર પાણી જ ખરાબ આવેને ડો પડવા આવેને એવું બધું. સ્મેલ આવે માણીમાંથી. એવું બધું છે.
એ વાત સાંભળી હોચમાં મુંબઈમાં બહુ પે પાણીની અછત પડી ગઈ થોડા ટાઈમથી.
હમ, પાણી ત્યાંય ઓછું હે મુંબઈમાં અમુક ગામડાઓમાં.
હમ
નાહવાની, કપડાં પેલાં કપડાં ધોવાની બેય તકલીફ.
એતો ભઈ તકલીફ તો રેવાની એટલી. કારણ કે, આપડે પાણીનું બધું. દુરપયોગ કરીએને એટલે પઈ આવું થાય અને આ વખતે આપડે વરસાદ બી એટલો બધો નય પડે એવુ જાણવા મળે.
હા, બો ઓછા જ છે વરસાદ ની બી સાચી વાત છે.
પેલું કઈક અલમીનો કઈક છેને એ આપડા ઈન્ડિયામાં થવાનું છે.
શું થવાનું?
અલ્મીનો અલ્મીનો કઈક કરીને આવો છે જે થાયને તો વરસાદના આવે. એ આપડે થવાનું છે હમ. વરસાદ આવશે પણ એટલું બધુંય નય.
ઓછો આવશે. એ એટલે વાતાવરણમાં એ પ્રોસેસ છે.
હમ. હા, વાતાવરણની પ્રોસેસ છે. એ આપડે ભારતમાં ઓગણીસોને નેવ્યાસીમાં થયું હતું પછી એક બીજું. બે હાજાર બે માં થીયુતું અને બીજું બે હાજાર પંદરમાં થીયુતુ. ટોટલ ત્રણ થયા બે હાજાર છવીસ. થાય છે. એટલે બહુ તકલીફ પડશે આ વખતે આપડને.
ઓ ઓહ એમાં ખેડૂતોને વધારે તકલીફ પડે બીચારાને.
અરે ભાઈ
હમ ખેતીમાન કઈ પાક ઉગે નહી એટલે લોકોને એના ઉપર નભવાનું ને પાછું
એ તો એમ જ રહીને ભાઈ વરસાદ ના હોય બચારા વરસાદ ઉપર નિર્ભર હોય બાર નદી માં બી પાણી ના હોય એટલું બધું આખા વર્ષની વાળ જોતા હોય વરસાદની હ વરસાદ ના આવે એટલે લેવાય ગાય એલું કાન
ક લોકો સ્ટોર કરી શકામૂક ન કરી શકતા ખેડૂત એવું છે
એજ વાન
હ તકલીફ અમુક નજીકના ગામડાઓમાં આપડે જોઈએ તો આમ ખ્યાલ આવે ક્યારેક જવન થાય ને એટલે અમુક ખેડૂતો વાતો કરતા હો ખબર હો આપણને.
હમ. અરે અમારા અમારા ગામડાની જ વાત કરલોને.
હમ.
અત્યારે વરસાદ આવતો નય અમાર ગામડે બીજા બધા ગામડે આવી ગયો વરસાદ.
બરાબર.
એ મને એવું લાગે છેકે આના કારણે જ હોઈ શકશે.
હા, એવું બની શકે.
શું કેવું તમારે.
હમ, અમુક જગ્યાએ તો મીટરો આવવાના એવું સાંભળ્યું છે મેં. પાણીના મીટર પાણીના મીટર.
હ વાત સર
હમ એટલા ટાઈમથી સાંભળતો હતો કે મીઠવા તો વિદેશોમાં તો છે જ ને ફોરેન કન્ટ્રીમાં છે જ એવું
હા
જેટલું પાણી વપરાય એટલું મીટર આવે ને ભરવાના પૈસા બિલ ભરવાનું
તો અત્યારે પાણીના માટે વાર લાગશે નેધ
હમ એવું સંભળાય છે હવે ક્યારે આવે ખબર નહ
ના પછી બવું દરતા મશે કે આપણે પાણી તો આડે દડ વાપરીએે છીએ એટલે એ ગોભળ છે એ છે
આપડે તો સમજી વિચારી વાપરીએે પણ અમુક લોકોનું કેવું હોય કે ભાઈ એક બાજુ સવારે ધારું કે છ વાગે પાણી આવે અને આઠ વાગે જતું રહે તો શું કરે નળ ચાલુ ને ચાલુ એમને એમાં જ કામ કરે રાખવાનું ચાલુ માં જ પાણી ચાલતું જાયને કામ કરતા જાય બંધ ના કરે પછી પાણી એમને એમ જ જયા રાખે વેસ્ટ
અમારે એવું અમારે બી એવું છે અ અમારે સોસાયટીમાં છે ને નીચે અનાળ આવો બરોબર એ બે બે ડોસીીમા છે ડોસીમાં તો તમને ખબર દેવડ એટલે પાણી ચાલુ ને ચાલુ રાખે મંદે ના કરે ક કરતા ના હોય તો ચાલુ રા બોલો તો પાણી જતું રહેશે પાણી
સમજે નહી ને શું કરવાનું
હા એમના હિસાબે આપણને તકલીફ પડે હમ્મ સાચી વાત છે એના હીસાબ આપને પીપર હવે બીજું શું વિચારયુ ગરમી એટલી છે વરસાદ છે નહી કરવાનું શું
વરસાદ વાતાવરણ તો છે વરસાદ જેવુ પણ ખબર નહ ક ન જો ને આપડે હમ્મ તડકો તો છે ને આમ વરસાદી વાતાવરણ ને એવું
હમ્મ ગ્લોબલ વોર્મિંગ છે બધું
હ મની
બધી વાતાવરણની અસરો દિશા પરી જાય ને જેમ કે આઅ દુબઈ છે કે અરબ કન્ટ્રી છે ત્યાંથી પવન વાતાં વાતા આવે પછી સાઉથમાં વરસાદ આવે પછી મુંબઈમાં આવે પછી અહીિયાં આવે એ હૂબ સાંભળી એ મેં
સૌથી સારું વાતાવરણ તમે જોતું હોય ને તમારે સવિસલૃલેન્ડ જતો હોય
સ્વિઝરલેન્ડ ના
સુ કેહવું
અરે મસ્ત સ્વિઝરલેન્ડ સારું જાપાન જે અમુક દેશો સરસ છે
ખાસ તમને ઝીરો ટકા બધૂ પોલ્યૂશન જોવા મળે એ જોવા જ ના મળે કોઈ
એક્યુઆઈ એક્યુઆઈ બહુ સારું છે ત્યાંનું
હમ્મ મસ્ત આપડે અહિગુંયુ પાંચસો પાંચ હોય ત્યાં પચીસ વીસ મેક્સિમમ
અઝીઝ ને તો લાબુંજ હમ્મ એટલે લાંબુ જીવે છે ને ત્યાંના લોકો
હમ્મ સારી હવા સારું વાણી સારું
ખોરાક હ એટલે નેવું સોવરષ તો આરામ રમતા કાઢી નાખે નેવ સોવરસ તો
પલ સોળખાવતર ત્યાંને
હેલ્ધી પાસેા એવું ન બીમાર
હાા તમે જોઉ છો ને સિત્તેર વર્ષની ગડા બુડા એબી મસ્ત રીતે ચાલતા હશે જીમ જાતા હશે
કામ જાતે કરે લોકો
એટલે એમને શું હાટકા નું સહી સલામત હોય આપડે અહિયાં તો પચાસ વર્ષ ન થાય એટલે હું આરામ કરનાખું કે
ઘેડા ઘેડા થઈ જયા પચાસ વર્ષના આરામ એક્ટિવિટી જેટલી કરે એટલું સારું રે શરીર
હા હા એજ છે બવ
એક્ટિવિટી જોઈએ સમજ્યા તમે? તમારે કેવું છે તમાર ફેમિલીમાં? ફેમિલીમાં હારું હે ન?
એ ફેમિલીમાં તો સારું છે. આમ બધી ફેમિલી નોર્મલ જોવા જઈએ ને એવી. યાદ છ
હમ
આપડ કરિયર સાચે ઊભું થઈએ.
હમ
એમ ખબર પડે હવે આ રીતે કરવાનું. આ રીતે કરે હવે લાંબુ જીવન જીવે.
સાચી વાત છે, સાચી વાત છે.
કંઈક ના કઈક તો આપડે છે ને, એક્ટિવિટી કરતી રહ્યું છે.
હમ એક્ચ્યુલી શરીર સારું રે. સ બ્લડ સર્ક્યુલેશન સારું રે એનાથી.
હમ એજ.
તો આરામ કર કર કરીએ ને તો શરીર પાછું બીમાર થાય.
આપડે જોબ પર જાઇએ બરોબર હે. એમાં તો આખો દિવસ બેસવાનું જ રે આપણે.
હમ
એટલે એક જ પોઝિશન હોય એટલે ભાઈ ડેલીનું એ તમે ઘણાય કેટલા વર્ષ સુધી આપડે કરતા હશું. એ આપડે કન્ટિન્યુ રાખે તો ભાઈ પતી જાય આપડું શરીર.
પહેલા તો કેવું હતું મહેનત હતી. બરાબર હવે મહેનત નથી. સ પેલાં લોકો ખેતરે જતા તાન. ચાલતા તાને, સા સાયકલે ચલાવતા તાને, વાતાવરણે સારું હતું. હમણાં તો ઘડીક ક્યાંક જવું હોય તો બાઈક, સ્કૂટર, એક્ટિવા એવું.
હા હા
શરીર એક્ટિવ નથી લોકોનું બસ. થોડી વાર થાય ગાડી લઈ લીએ. થોડી વાર થાય આમ કરી. થોડી વાર થાય આરામ, થોડી વાર થાય ખુરશીમાં બેઠા.
એના કારણે તો આપડી જે ઉમરની તેની હોય ન એ ઘટતી જાય છે, જીવ જીવવાની રેખા. હમ, હશે એ જ. કાઈ નહીં ચાલો તાર પછી તમને ફોન કરું માર
ઓકે ઓકે સરસ મળીએ મળીએ. હા હા બાય.